અચ્છા
હા મજામાં છુ તમે કેમ છો
મજામા
હલો
શું કરો છો હા શું કરો છો
હા બસ જો થોડીક બુક રીડિંગ કરતી હતી
એરેવા લાગે છે તમને બુક રીડિંગ કરવાનો બઉ શોખ લાગે છે
હા મારે અમુક બુક્સ છે જે મારી ફેવરેટ છે એટલે હું એ રીડિંગ કરતી હોઉ છું
સાચી વાત છે વાચવું એ બહ સારો શોખ છે ખરે ત બધાના જીવનમાં વાંચવાનું શોખ હોવું જ જોઈએ
હા કારણ કે જો આપડે અ આ મારી પોતાની જ વાત કરું કે જો જાર થી મેં બુક વાંચવાનું શરૂ કરેલું છે ત્યારથી મને પણ નવું નવું કઈક કરવાનું મન થાય જેમ કે આપડે બુક શકી કે આપણે આપ સમય નો કેવી રીતે બચાવ કરી શકીએ કે આપણે આગળ જીવ જીવનમાં વધવા માટે શું કરવું જોઈએ
તાર ચારસો પાંચસો કાપી નાખજે
એ બધું આપણેે શીખી શકીએ
આસોસો આપડે નુ કયારે હોય તો આપડે નવી પણ જોઈ શ પણ મુવી જોવા માંથી જાણ મળે છે કે આપને એમાંથી શીખવાનું કઈક નવું મળી શકે જેથી હું શીખી પણ શીખશે
હા સાચું કીધું તમે
હ ક્યારેક ફ્રી હોય તો મને મૂવી જવું ગમે જોવું ગમે વાંચવા નુ શોખ પણ છે જ હ ક્યારે ફ્રી હોયે તો એમ પણ મૂવી જોવી પણ ગમતા હોયે આપડે ફ્રેશ થઈ જતા હો
હા મૂવી જોવી એ પણ સારી બાબત છે મનોરંજન માટે કારણ કે અ ઘણી વાર આપણેે અ થાક કે એટલા બધા ગયેલા હોય કે એમ થાય કે થોડીક વાર મૂડ ફ્રેશ કરી લઈએ એના માટે આપણે મૂવી જોતા હોય છે અને ઘણા મુવી એવા હોય છે જેના જેમાંથી આપણને કઈક શીખવા પણ મળે છે
તો કે આપણે પુસ્તક વાંચતા હોય કોઈ બુક નાખી તો આપડી કલ્પના શક્તિ ખુલે છે કઈક ને કઈક આપડે વખતે આપડે કલ્પના કરીએ છીએ કે એક ઘર હતું કે કોઈ એક સ્ત્રી હતી તો જેમ આપડે વાંચીએ એમ એની છબી આપડી નજર સામે આવે કે ઘર કેવું હશે ી સ્ત્રી કેવી હશે જયારે મુવી જોઈએ તો આપને જેવું દેખાડે આપડે એવું જોઈ શકીએ ત્યારે બુક માં આપડી કલ્પના શક્તિ ખેલતી હોય છે આપડ કંઈક ને કંઈક નવું કલ્પના કરી શકએ
હા તમે સાચું કીધું અને બુક વાંચવાથી આપણામાં નવી નવી સ્કીલ પણ ડેવલોપ થાય છે કઈક આપણેે જે ટાઈપ ના આપણે બુક બુક રીડિંગ કરી એવી આવડત આપણામાં આવે છે
સાચી વાત છે અને ઘણી બુક તો અત્યારે એવી છે એ માનીજુ કે મારા ફેવરેટ લેખક છે કાચો રોજા બે તો હું એ ઘણી બધી બુક્સ વાંચી પ છું જયારે પણ મને સમય પડે તો મને બુક્સ વાચવી ગમતી જ હોય છે તો ઘણા બધા એની અંદર એવી બુક્સો છે કે જેમાં સ્ત્રીઓ શું કરી શકે સ્ત્રીઓ આ આગળ કવમ વધી શકે ઘણા લખતી હો છે કાચું ઘણા લખે છે તો આપણને બુક વાંચવી ગ ગણી ગમતી હોય છે
હા સાચી વાત છે તમારી ઘણી વાર એવું થાય કે આપણને અ બુક વાંચવામાં એટલો બધો રસ પડી જાય છે કે આપણને બધું કામ સાઈડમાં મૂકીને એમ થાય કે પેલા ફટાફટ આપડે આ બુક રીડિંગ કરી લઈએ
સાચી વાત છે અને આમ જોઈએ તો આપડે મુવી જોઈએ તો ઘણી વખત આપણા સમયની બચત થતી હોય છે કોઇ બુક્સ આપેણે વાંચવવી જોઈ તો કોઇ વાંચવામાં આપણે ગમે તેટલી ઉટાવર થી વાંચી છતાં બે થી ત્રણ દિવસ તો એની અંદર જતો જ રે કે વધારે પડતો ટાઈમ પણ જતો રહે ત્યારે એ તો આપડે બે થી ત્રણ કલાક ની અંદર શુરુ કરી દઈએ છીએ તો સમય ઘણો બછી જતો છે
સાચું કીધું અને બુક રીડિંગ કરવાથી આપડી કલ્પના શક્તિ પણ વધે છે અને સાથે સાથે આપડે યાદશાગથી પણ વધે છે અને કોન્સન્ટ્રેશન પણ આપણું વધે છે
મ સાચી વાત બુક વાંચવી બહ સારી વાત છે પણ આમ જોઈએ ને કે આપણે કોઈ સારી બુક્સ વાંચતા હોઈએ તો આપણે ખાલી કોઈ એક વ્યક્તિ જ વાંચી શકે કય્યારે કોઈ સારી મુવી આપણે ફેમિલી સાથે પણ જોઈ શકીએ કોઈ મુવી એવા હોય કે એ ત શીખવાનું તો આપણે ફેમિલી સાથે કે બાળકો સાથે જોઈએ તો એ પણ એ જોઈને શીખી શકે જયારે બાળક ના ના પણ તો દુઃખ નથી વાંચતા આપડા ઘરમાં મોટા ભાગના વૃદ્ધ વ્યક્તિ જોઈએ તો એ લોકો. ભણીલા નથી હોતા તે એ વાંચી. ત્યારે મુવી હોય તો બધા લોકોમાં આનંદ લઈ શકે છે.
હ એ તમે એકદમ સાચી વાત કી કેમ કે આપડે પરિવાર સાથે જે મુવી જોઈએ તો એ ખરેખર બહુ સારી બાબત કેહેવાય કે આપડે આખા પરિવાર સાથે એ મૂવી નો આનંદ લેતા હોય છે ઘણી વાર કોઈ એવા કોમેડી મુવીઝ હોય છે કે અ અથવા તો કોઈ એવા મુવી હોય જેનાથી આપણને કઈક નવું શીખ ખવા મળે તો એ પરિવાર સાથે બેસીને જોઈને જોવાની કઈક મજા જ અલગ હોય છે.
એકદમ વાત સાચી અને આમ જોઈએ તો આપડે વાચતા હોય ત્યારે આપડે થોડુક વધારે દોડાવ પછ હોય છે એ એમાં એવું લખ્યું હોય કે એક ગામ હતું તો આપડી નજર સામે ગામ કેવું હશે શું હશે આપડું મન બસ તરત તે બધું વિચારવા માંડે છે. જયારે આપડણે મુવી જોતા હોય તો આપડા મગજ ને કઈક કામ નથી હોતું એમાં જે દ્રશ્ય બતાવે આપણે ખાલી જોયા કર બતાવે એમાં આપણે કઈ નવું વિચારવાની કેવી જરૂર નથી પડતી હો.
હ એ તો તમે સાચું કીધું એકદમ. કેમકે બુક વાંચીએ એટલે આપણે કલ્પના શક્તિ તો વધે જ છે.. અને મવી જોવામાં આપડે અ આપડો મગજ બહુ ઘસવો નથી. પડતો અને બુક વાંચવામાં આપડ થોડોક મગજનો પણ વિકાસ થાય છે.
એકદમ સાચી વાત. અને આપણે જોય ને કે બૂકમાં અમુક પાત્ર હોય તો એના વિશે આપણને. વિચારી શકતા હોય છે એ કેવું હશે એની કલ્પના કરી શકતા હોય છે. એમ અત્યારે હમણાં તાજેતર માં છે એક બુક વાચ ચીને તો લાંબાઈ કરી તો એ આખી એક સ્ત્રી એકછા છે. તો એક બૂક વાચતા મી બખત વિચાર આવે. આ સ્ત્રી કેવી હશે એ કેવી રીતે બધું કરતી હશે એ. કેવી રીતે પૂરું પાડતી હશે બહુ સરસ બુક છે ખરેખર. જેને બૂક વાંચવાનો શોખ હોય ને એને તો ખરેખર વાંચવી જોઈએ. અને સ્ત્રી માટે તો બહુ એ સારી બૂક છે.
અ સાચું કીધું તમે અમુક જે બુક હોય છે એ ખરેખર આપણને. પ્રેરણા આપતી હોય છે એમ કે આપણે જીવનમાં કંઈક નવું શીખવા મળે છે એનામાંથી. અને. અ ઘણી બુકો એવી હોય છે જે આપણને મોટિવેશન પણ આપતી હોય છે. પણ ખરે કામ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે.
એકદમ સાચી વાત છે. અને અત્યારે તો આપડે જોઈએ છેએ કેણી પરથી અત્યારે. લોકો ટીવી સિરિયલ અને મવીઝ પણ બનાવતા. થઈ ગયા છે જેમ કે તારક મહેતા ના ઉલટા ચશ્મા એ બુક્સ જ છે અલગ અલગ. પાર્ટ્ માં ઘણી બધી બુક છે તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા અને આપડે ઘણા વર્ષોથી જોયું છે કે એ ટીવી પર પણ એક સિરિયલ ની જેમ. અયારે રજૂ થાય છે. તો જે લોકો વાંચી ના શકતા હોય કે વાંચવાનો સમય ના મળતો એ લોકો. થોડી વાર બેસી ને ટીવી પર પણ જોઈ શકતા હોય.
સાચું કીધું તમે અને ઘણી વાર લોકોને. અ બુક વાંચવી એટલે કંટા કંટાળાજનક કામ લાગત. તોય પણ જયારે મૂવી જોઈએ. તો એ આપણેે ઓછી ઓછા સમયમાં આખી સ્ટોરી આપણને. આપણા નજરની સમય. સમક્ષ આવી જતી હોય છે એ અને જયારે બોક વાંચવામાં આપણે. ઘણો બધો સમય કાઢવો પડે છે.
હા એ વાત તમે. બોલ્યા પણ એ વાતથી હું તમારા કરતા સદન વિરુદ્ધ વિચારું છું. કેમ કે આપડે કોઈ બુક્સ વાંચતા હોય તો એમાં આપડે સમય વધારે ભલે લાગે. પણ બુક્સ ની અંદર કેવું હોય કે જે પાત્ર હોય કે જે વસ્તુ હોય એનું ઊડાણ. પૂર્વક બુ લખેલું હોય કે આપણે એકદમ શાંતિ થી આરામ વાંચીને સમજી શકીએ જય્યારે. મવીમાં તો સમય મર્યાદિત હોય કે બે કલાક કે ત્રણ કલાક. તો ઘણા બધા એવા પાત્રો હોય અમુક એવા શબ્દો હોય કે અમુક એવો. મતલબ કેહેવાય ને કે કોઈ એવો ટોપિક હોય. જે કપુરીને જે દસ થી પંદર મિનિટ ન હોય એ બે પાંચ મિનિટમાં એ લોકોને પૂરો કરવ પડતો હોય છે. એટલેમાં ઘણી બધું મવીમાં જતું ર રહેતું હોય છે સમય મર્યાદા ને કારણે. જયારે એ પુસ્તક વાંચે તો એમાં કોઈ સમય મર્યાદા ન હોય તો એમાં આપણે મુજબ એમાં વાંચવાનો આપ્યું.
હા એ તમે સાચું કીધું બરોબર છે. પણ એમાં આપણે જોઈએ કે મૂવી દ્વારા લોકોને વધારે આ એ ટ્રસ્ટ માટે અને જયારે બુક વાંચવા માટે દરેક લોકો સક્ષમ નથી હોતા એ લોકો પાસે બુક ખરીદવા માટે પણ એ લોકો સક્ષમ નથી હોતા તો ક્યારેક એ લોકો અ એટલો સમય નથી અ ફાળવી શક તો એના માટે અ જે મવી દ્વારા જે આપણે જાણકારી મળે એ બુક રીડિંગમાં અમુક વાર નથી મળતી હોતી
હા એ વાત તમારી એકદમ સાચી છે પુસ્તક વાંચવું એ તો એકદમ વ્યક્તિગત અંત છે તમારા મગજમાં એક ચિત્ર ઉભું કરે છે. જય્યારે આપડે મુવી જોઈએ. તો દ્રશ્ય સંગીત અને અભિનય એ ત્રણેયને જોડીને આપણે મગજ છાપ ઉભી કરે છે. એ કઈ રીત ન પાત્ર છે તો એને કઈ રીતે અભિનય કરવામાં આવ્યો છે.
સાચું કીધું તમે. મુવી જોવાથી આપણા આપણને અ મગજની ઉપર તરત જ આપણને અસર કરે છે કે વ્યક્તિનું અને કહેવાનું જે અંદરથી આપણને શીખ મળે છે તરત જ આપણા મગજમાં ડેવલપ થઈ જાય છે એમ
એકદમ સાચી વાત છે પણ વધારે પડતા જો મુવી જોઈએ તો આપડણે આખો અને મગજ ઉપર પણ અસર પડતી હોય છે. એટલે આમ તો જોઈએ તો મુવી અને બૂક્સ બંને પોતપોતાના સમયના કરીને સમ પ્રમાણે સમય ના સ્થળ પ્રમાણે આપણે એને પસંદ કરીએ તો બંને ફાયદાકારક છે બંનેના ફાયદાઓ પણ છે અને બંનેના ગેરફાયદાઓ પણ છે. આપડણે કયા સમયે શું નક્કી કરીએે એ આપણી સમજ શક્તી પર આધાર રાખતી હોય છે.
એ તો તમે એકદમ સાચી વાત કરી કારણ કે આપડણે બુક્સ વાંચવા માટે એકદમ શાંત વાતાવરણમાં બેસવું પડે છે કે આપણને કોઈ ડિસ્ટબન્સ ના હોય તો આપણે ધ્યાનથી અને આરામદાયક રીતે આપણે બુક રીડિંગ કરી શકીએ જયારે મુવી જોવા માટે આપણેે બધા સાથે હોય અને અ થોડો ઘણો ઘોંઘાટ હોય તો પણ આપણે મૂવી જોવામાં એ ચલાવી લઈએ છે.
સાચી વાત છે સારું ચાલ જયારે ફરી મળ્યા તમે તમારી બુક પૂરી કરો. અને હું પણ કોઈ નવી બુક્સ વિશે વિચાર
હા ભલે ત્યારે પછી મળીએ.